હા કેમ છો.
મજામાં તમે કેમ છો.
અવાજ નહી, આવીતી તમારી બસ મ્મે પણ બી મજાને અવાજ નહી આવતી બહુ ઓછી આવે છે.
હા હવે આવે છે.
હા આવેવે આવે છે.
હા કેમ છો.
બસ મજા મે
હા એવું આજનો આપડો ટોપિક છે મોબાઈલ પરથી બરોબર હલો
હા બોલો
આજે આપડો ટોપિક છે મોબાઈલ પરથી તમારો અવાજ બહુ ઓછો આવે છે.
તમારો બી બહુ આવે છે, ઓછો.
એવું નો પ્રોબ્લેમ છે.
હેલો
હેલો હલો હા આપણો સ્ટાર્ટ કરુ મે સ્ટાર્ટ કર દો
હેલો
હા આવવાજ છે, તમારો અવાજ મને
હા બોલો તો હવે બોલો હવે આવે છે.
હા હ સ્ટાર્ટ કરુ
હા કરો
આ મોબાઈલ આપ મોબાઈલ આપની કરતા બહ હાર બી છે, અને બહ એટલો ખરાબ એટલો અસી પસેન્ટ સારો છે ને બીસ પસેન્ટ ખરાબ છે. કારણ કે છે ને મોબાઈલ મોબાઈલમાં છેને, હવે યુપીઆઈ બુપીઈ બ બું મોબાઈલમાંથી જ થાય છે, પહેલાના લોકોને કેમું હતું કે બધા લોકો હવે બેંક જ હતા, બેંક મધ પૈસા કઢતા હતા પછી હાલતા હતા. હવે એવું નથી ક હણે કોઈ બી કોઈ બી મનસ છે ને તો બધા જોડે ઉભે છે. હવે જો કોઈ કોઈ ભીખ માંગ છે એમની ફઇવ છે હવે તો, મેં કઈક વખત જોયું છે મોબાઈલમાં આઇ તું કે બહાર દેશ ના એવું છે ભ ભીખ માંગી બી એ છે. યુપીઆઈ સ્કેનર એ છે. તો મે કેવાન ચાલ થયો મેં એક વાત કર્યો છું કે આપડું આ જે ત્યાં આવું છે ને
હા.
હલો.
સાચી વાત છે હવે બધું આપણે જોઈએ ને તો પૈસા બી
તમારી અવાજ
હલો અવાજ બહુ ઓછો
હા હેલો
કઈ ક થાય બધી રેન્જ ભૂલ છે ને હા. હલો, અવે આ
હા બોલો હવે.
હલો.
હા બોલો હવે આવે.
હા પેલે ના જમાનામાં કેવું હતું કે કઈ આવતું બી નથી હવે આપના જમાનામ કેવું છે હવે તો બધું ઘરે ઘ ઘરે બેસ જવા કરે. ઓનલાઈન શોપિંગ, ઓફલાઈન શોપ, ઓનલાઈન શોપિંગ આપણે કહીએ તો ઝોમેટો ઝપ પી રેપિડો બધું હવે આ જવાનું.
હાચી વાત હે.
બરોબર ને?
સાચી વાત હો તો આપણે સારું બી કહેવાય ઓ નુકસાન બી છે.
એ બરોબર બોલે છે તમે સારું બી કેહેવાયને નુકસાન બી છે એ બરોબર છે.
ઘર આપણે પેલા શું થયું કે આપણે બેંક જે પૈસા જોવ તો તો બેંક લાઈન ઉપર પ લાઈનમાં લાગવાનો હતો.
હમ.
ને હવે આપણે મોબાઈલ પર પેટીએમ, ગૂગલ પે બધું જ ચાલુ થયું. ઘર બેઠો આપણે ઓનલાઈન પૈસા આવીઈ જાય. ગમે ત્યાં આપણે વસ્તુ કરીને તો બધુંન ઓનલાઈન ઉપર જ આવે છે. તો આમ સારું આમ મોબાઈલ છોકરો માટે બી આપને નુકસાનદાયક છે.
હા એ છોકરા માટે નુકસાન થાય છે કારણ કે કમ એમના આઈસ પર ઇફેક્ટ પડે છે.
હાચી વાત હે. ના હવે છોકરા શું કરે આપે મોબાઈલ બધું ઓનલાઈનર મોકલે ને માર્ગ હોમવક, તો છોકરા હોમવર્ક નહી કરતા હવે ત આપણે ગેમ તમને ખબર હે? પબ્ગી ગેમ ખેલે છે છોકરા બધા.
હા હા.
ને ઓ તો કેમ કેટલું બધું નુકસાન થાય કે છોકરો માટે.
હો.
પબજી ગેમ સારું ના કહેવાય.
ના એ બરોબર બોલે ત પછી ગેમ હારું
છોકરા સાંભળતાંય નહીં ન હ આવે.
હા.
હાચી વાત એક નહીં
હા બરોબર છે ને છોકરા સાંભળતા બી નથી એમ આપણી વાત
બધું સર લો બધું મેસેજ આવે તો બધું ઓનલાઈન મોબાઈલ ઉપર હોમવર્ક બધું કે તો બી બધું ઓનલાઈન મોબાઈલ ઉપર તો એ સુખને બધું ફોન તો હાલવું પડે ઘડીક વાર હોમવર્ક
હા તમારે આવા થોડુંક જેમ
એવું નહીં થાય મારો ટાવર ફૂલ છે
ના તમારો અવાજ થોડો ઓછો આવે છે એ કોલ રિજેક્ટ થઈ જશે
હું
હા.
હમ્મ બધી પૂર બહાર આવેલી છે હવે આવે છે
હા હવે તો
હા ના હવે તો શું કે છોકરો છોકરાઓને અમે તો ફોન બીના ચાલતું જ નથી ને
ને એ છોકરા જેટલો મોબાઈલ જોશે એમને એટલો પડશે અને પેલો આપણેે એવું કહીએ તો આઈ સ્પાઈ ઇફેક્ટ પડશે અને એમનું છે એ જેવું કરજ પછી એમને આપણે એવું હોમવર્ક કરવા માટે તો મો બધા જ ગેમ જ જો તા બે જાય છે કોઈ શોર્ટ જોય છે તો કોઈ બીજું જોય છે.
સાચી વાત હે છોકરા શું કરે પછી આખા દિવસ લે ને તો ગમે તેનો ફોન આવે ને તો ભી કાપી નાખે
હા.
ને ખબર નહી કે ફોન આપીએ તો પછી મમ્મી હાલે નહી આપણે તો પછી ફોન બી છોકરા આપણે કેતા નઈ ને કે ફોન આયો તો
તો ફોન બી કપી દે જો જો તો હાથ ની બી પ્રોબ્લેમ થાય. આ આઈસની બી પ્રોબ્લમ થાય માથાની બી પ્રોબ્લમ થાય છોકરાને
હા.
છોકરા માટે મોબાઈલ નુકસાનદાયક છે આપણા માટે કે તો સારું કહેવાય
હા.
આપણે બધું ઘર આપણે ઘર બેઠું બધું ખબર બી મળી જાય. આપણે બહાર દેશ બેઠો હોય તો બી આપણે ફોન ઉપર ખબર મળી જાય.
એજ છે ને આપડે ઘર બેઠા બેઠા બધું ખબર મળી જવાનું અને બહાર બેઠા બેઠા બધી ખબર મળી જવાનું કયો માણસ ક્યારે મર્યો અને કયો માણસને ઉ થયું બધું એ બધું ખબર પડી જાય છેને મોબાઈલ
હાચી સાચી વાત છે હવે ટીવી તો બઉ માણસ કમ જોતા બધા મોબાઈલ ઉપર જ બેડા છે ટીંવી તો કોઈ જોતા જ નહી ને
હા બરોબર બોલે છે તમે
ટીવી તો કેને સચકો લાગે હવે મોબાઈલનો છોકરોને બહુ સચકો લાગે હવે મોટા માણસે તો બૌ દિવસ આખા દિવસ મોબાઈલ લઈને બેચે ને
એ બહુ ટીવી ને એવુ જોતા નહી
મોબાઈલ એક થઈ ગયો છોકરા માટે તો મોબાઈલ એક ખેલણો થઈ ગયો.
હારું છેે. ઈચ્છે મારવી કહું કે છોકરાએ મોબાઈલ જાસ્તી જોવું નહી જોઈએ. છોકરાજર મોબાઈલ જોશે તો પછી એમનું આલું ફ્યુચર મોબાઈલમાં જ ખરાબ થશે.
હાચી વાત હ.
એજ આપડું કેવું છે. જ હવે મોબાઈલ જોવા ચાલુ પડી ગયા હવે પ્રોફેશનલ. લોકો છે એવું કરે છે મોબાઈલ લઈ દે છે જ. પોતાનો મોબાઈલ લઈ જાય છે પ્રોફેશનલ લોકો તો પછી એ છોકરા બહુ. એ થઇ જાય છે એમના.
હાચી વાત હે. ઉપરો શું. બધા હોમવર્ક હાલે ને તો બધ છોકરાને બાનો મળી જાય કે મારે લેસન કરવાનું હોય. બાકી લેસન શાનું કરે લેસન તો.
તે મોબાઈલ લઈ લઈને રૂમમાં બેસી જાય છે અને કડી માર લે છે આપડે જયારે દરવાજો. ઠોકીએ તો પછી એ બધું ચેપ્ટર બેપ્ટર ખોલીને બેહિ જાય છે. ના પપ્પા મેં અભ્યાસ કરો છું મેં હોમવર્ક કરું છું.
રીલ્સ જોવા મડી જા પછી.
હમ.
રીલ્સ જોવે ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલું બધું આવતું હોવે. ઓમ સહી ભી આવેર ગલત ભી આવે ઈન્સ્ટાગ્રામ ઉપર તો તમે નહી જોતા કોઈ દાડો.
હા અમને તો બધું સ પોઝિટિવ જ આવે કોઈ નેગેટિવ નથી આવતું.
હાચી વાત છે. બાકી છોકરા આપડી છોકરાને એટલી બધી ખબર ના પડે ને તો ગેમના. સચ કામણી આપણે મોબાઈલ લઈ લે.
એવું.
હાચી વાત છે. જે છે પબજી ગેમ ને. રમ રમ કરે પબજી ગેમ તો કેટલું બધું નુકસાન કરે.
હા એજ છે ને નુકસાન જ છે ને.
ના આપડે કેઈ તો પછી કે ના અમે મે કોઈ પબજી ગેમ નહી રમતા કોઈ પબજી ગેમ નહી રમતા.
એવું કરતા હોમે. આપણે જમવાનો કઈ તો મોબાઈલ આપો તો જમે ન તો જમતાય ને મોબાઈ. મોબાઈલ ઉપર તો હવે છોકરાને કશું કામ જ નહી બસ મોબાઈલ આપો તમે.
એ છે છોકરા ને કશું કોમ નથી એ ખાલી. મોબાઈલ જ જોવા ના ચોવીસ કલાક એમને મોબાઈલ ભી આલી દીધો ને. બસ મોબાઈલ જોતા જોતા સુઈ જવાના આપણે મોબાઈલ જોતા જોતાએ તો આપણેે કે છે. ના તમારો આખો ફૂટી જશે અમને મોબાઈલ હાલો.
હાચી વાત છે છોકરા ભી આપડે એવું ક હાચી વાત.
એ જ છે ને તો આપડું એક જ કહું છે કે. તો આપણેે એમની જ ભલાણ કરતા કહીએ કે જો. તમારા બે ત્યાં અંધારા થઈ જશે પછી ચશ્મા બે એવાડ છે બા નામ આપ. પાડશે કે છોકરા ને ચશ્મા બેહી ગયો છે. કરતા આપણ બી એમને કારપત કર છે કે ના. ના તમે. મોબાઈલ ના જોતા પણ નહી હોંભળતા નથી એમને વાત છે કે આપડે ગલત કહીએ છીએ એમ.
હાચી વાત હા.
હલો.
હા છોકરાને છોકરાન તો એવું છે ગમે ગમે તે કીધું છોકરા સાંભળતા નહી ને.
કે આપડે ગલત કહીએ છીએ એમને પન એવું નથી આપડે બહ એમને બધું હારું કહીએ છીએ.
સાાચી વાત હૈ.
એ જ છે ને.
હાચી વાત.
હા
આપડે છોકરાન કહીએન તો આપડ છોકરા ન ખોટું લાગે એવુ. જોકે આમ મોબાઈલ લેવા માટે સારું ભી હે અમુક નુકસાન ભી હે.
એજ છેને. તો પછી આપ આપડું કે ગ
ચલો હવે મૂકીએ પછ કરી કોલ.
ઓકે.